હલો.
હલો.
અવાજ આવે છે મારો?
હા, હા તમને?
ઓ કે આવે છે હવે. બેકગ્રઉન્ડ માંથી કઈ નોઇસ કે કઈ નથી આવતું ને મારે?
થોડો થોડો પવન આવે છે ખાલી. કઈ છો?
ઓ કે. તો શું ક્યો ટોપિક શું છે?
હમ્મ. એક એવી આદત કઈ છે જે છોડવી છે?
એ એવી એકાદુ કેથી છોડવી છે તો હું મારી પર્સનલ જે વાત કરું તો પેલી વાત થઈ કે થોડું ઘણું મોબાઈલ નું એડિકશન કે આમ જોઈ તો છોડવા જેવી પણ નથી કેમકે મોસ્ટ ઓફ બધું વર્ક મોબાઈલમાં જ હોય છે છોડવા જે એ નથી થોડો ઘનો ઉપયોગ એવું થાય કે થોડું ઓફલાઈન મોડમાં હોય જાય તો વધારે ફાયદાકારક છે ને બીજી એ વાત કે થોડીક એવી આણસ કે ક્યાંક ને ક્યાંક હજી નડે છે એક થો કઈક નિર્ણય કરી લીધો હોય કે સવારે એલા ઉઠવું જ છે તો એ અઠવાડિયે બે અઠવાડિયા પંદર દિવસ મહિનો ચાલે પછી કઈક બીજા અમુક કામ ના કારણે
નિશ્ચય તૂટી જાય છે પાછું એ કન્ટિન્યુ કરવાવામાં બઉુ ભાર લાગે ત્રણ ચાર મહિના વાયા જાય પી પાછું કન્ટિન્યુ થાય છે
એક આદત તમારું શું કેવું છે
મારે તો પેલા બઉ ગુસ્સો આવ્યો હતો મને હવે નહી આવતો એટલે એના થોડું થોડું છૂટી ગય છેસ વીસ ટકા જ છે ખાલી
બરાબર છે બીજી કઈ એવી કઈ આદત કેું કઈ છોડવી હોય એ
ત્યારે એવી તો બહુ ભૂખ લાગે મને તે ખબર નહી કેમ બહુ ભૂખ લાગે તે
એ છોડવી છે આદત
હલો તમારો વોઇસ નથી આવતો
હલો આવે છે અવાજ હલો
હા હા
હલો આવે છે અવે હલો અવાજ આવે છે મારો
હા અવાજ કેમ કપાય છે
અ અગાસી ઉપર જઈને વાતચીત કરું છું એટલે થોડો અવાજ કપાતો હોય છે હવે આવે છે પરફેક્ટ કેજી નથી આવતું
હ હવે આવ્યો
ઓકે ઓકે હ ઓકે વાંધો ન હવે વાત છે કે રિમોટ જોબ કરવી કે ઓફિસ જોબ
એટલે વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ
હા એ હા એ બરાબર
તો હવે એસ પર સિટીયેશન અમુક ખબર નહીં અમુક લોકો મારી જેવી ગર્લ્સ તું છાત ના મારા ઘરની ભાજવા તે રિમોટ જોબ બી કરી શકે મળી જાય તો ફિલાન્સ ને જેવું કે જે લોકોને બાર જવાની છૂટ મળે તો તે લોકો આપ બાર ની જોબ બી સારી એવું ઓફિસ જોબ છે અમુક લોકોને કોર્પોરેટ જોબ ના બી ગમતી હોય અમુક લોકોને
બરાબર છે એટલે જેને જે જરૂરિયાત છે એ પ્રમાણે મળી જ એટલે અહીંથી આપણે એવું બેનિફિટ રિમોટ જોબ નો હોય શકે કે આપણે આઉટ ઓફ સ્ટેટ કે આઉટ ઓફ કન્ટ્રી જોબ કરય તો રીમોટ જોબ ના માધ્યમ થી કરી શકાય છે. જયારે ઓફિસ ચોફ છે તમારે ફરજયાિયાત ત્યાં હાજર રહેવું જ પડે તો જ થાય છે. એટલે એ રીતે નોકરીને આપણને તક મળી રહે છે ખરા કે કરવું હોય તો કરી શકાય છે.
હ
પોતપોતાના ઉપયોગો એ પ્રમાણે આપણે નક્કી કરી શકાય છે
હમ જો ભૂટકા માર જઈ કહી શકો તો શું બદલશો ભૂતકાળમાં જને કઈક બદલવાનું હોય તો શું બદલી શકે
ભૂતકાળમાં જઈને કઈક બદલું હોય તો શું બદલી શકે તો ભૂતકાળમાં ને બદલવુ હોય તો એજ કે સ્કૂલ સ્કૂલ ટોપિક જ બદલે નાખો હોય તો બદલી નાખ કયું મને અંદાજે થઈ શકે કેમ કે સ્કૂલે જવું મને પેલેથી ગમતું જ નોતું કોલેજ હજી થોડુંક આમ લાગતું આઝાદી જેવું પણ સ્કૂલ કઈક બંધ ન જ લાગતું પહેલેથી.
એલે સ્કૂલ ને કાઢવું હોય તો કાઢી શકાય મારા અંદાજ પ્રમાણે
સ્કૂલ કેટલીક મજા આવે.
તમાર શું કેવું છે?
ભૂતકાળમાં તો કઈ ની બધું હારુ થય છે એમ તો પણ અમુક ફ્રેન્ડ એવા આવી જાય ને એવા ના કરજ જો એવું થાય એટલે મેં બો ટ્રસ કરલો બધા પર એમ ટ્રસ ના કરવો જોઈએ એવું થાય.
બરાબર છે. બીજું કઈ ભૂતકાળમાં બદલવા જેવું નથી કઈ
બીજું તો બીજું કઈ
ઓકે તો પછી
હમ્મ.
તમારે ભાડા ના મકાનમાં રહેવું જોઈએ કે પછી ખરીદેલા મકાનમાં
ખબર નય એવું તો મે મારું મકાને નહી નહીં ભાડા કે નહીં પોતાનું
મોસ્ટ ઓફઇન્ફ્લુઅન્સર ને એના ક્વેશ્ચન હોય છે આ કે કયું ઘર ખરીદવું જોઈએ એટલે
એ તમે એને છોડ એક મસ્ત ક્વેસચન પૂછુ
હા
પૂછું એમાં આપડે કોઈ જગ્યા એ જઈએ આવે છે વોઇસ
થોડોક આગેથી આવે છે એવું લાગે છે હા
અવાજ
હા આવે છે.
આવે છે અવાજ
અલે આગેથી જ આવે છે જી એમ
તેવું કેમ લાગે મને નહી ખબર.
રાગે થી હોય એવું લાગે છે.
હવે બસ તો આ તો છે ને બસ સાભળો ને તમે એટલે એમાં અુક જગ્યા આપડે જઈએ તો આપણને એવું લાગે કે આ વસ્તુ મારે પેલા થઈ ગયેલું છે તેવું તમાંર હાતે થયલું જ કોઈ દિવસ
ઘણી વાર ઘણી વાર આવું ફીલ થાય છે. કે ગમે કઈક વસ્તુ તમને ઘટિત થઈ ગ‌ઈ હોય. અને એ તમે એક વસ્તુ અત્યારે લાઈવ કરતા હોય. તમને પછે વિચાર આવે કે આ વસ્તુ તો મે આ આ પેલા થઈ ગઈ તી કા પછી એ વસ્તુ જારે થાતી હો ત્યારે લાગે કે હવે આવું. થશે ને આ મેં વિચાર્યું હતું ને કે મારે આ થઈ ગયેું છે ને હવે આવું જ થાય ને એવું જ થાય ઘણી વાર
મને ભી કેટલી વાર થાય અમુક જગ્યાએ જ ને એવું લાગે કે આ વસ્તુ પેલા થઈ ગયુ છે. કસે ફરવા બી જઈએ ને થાય કે ના આ વસ્તુ માજે પેલા થઈ ગયુ તું આ બીજી વાર થાય છે બીજી વારનું હું ત્રીજી વાર થાય છે મને તો એવું બી થાય
એટલે કઈ સાયન્ટિફિક રીતે એનું કઈ આન્સર કઈ હોય શકે છે ટમ નથી ખબર મને કેમ કે કે છે કે તમારું જે એક નાનું મગજ હોય ને ઈ પ્રમાણે અત્યારે સુૂતું હોય છેઈ કે એક્ટિવ હોય છે. કે તમને બીજી વાર એહેસાસ કરાવે તમે અત્યારે અત્યારે બીજી વાર આવી ચુક્યા કે પેલાં આવી ચુક્યા છો એલઝન ટાઈપ ક્રિએટ કરે છે.
બ ખબર છે
હમ બીજું શું કેવા માંગુ છો હવે.
હમ શું મોબાઈલ વગર જીવી શકાય
આજના ટાઈઇમમાં તો ન જીવી શકાય. કેમ કે આજના ટાઈમમાં એટલે ધારો કે કોઈ પચાસ વર્ વીસ વર્ષ જ ધારે લે વીસ વર્ષ પેલા કોઈ એ પ્રશ્ન પૂછે કે મોબાઈલ વગર જેવી શ તો આરામથી હા પાડી શકે તો અત્યારે કેમ કે મોસ્ટ બધા ના કામ કે કોલ મોસ્ટ ઓફ ધ કોલિંગ ના કામ થી તે બધા વ્યવહાર એમાંથી થઈ ગયા છે એના જરૂરિયાત દરરોજ જોઈ જ પડી જ જાય એમ એમ ધમે કે આપડે મારે અહીંથી કોઈને કોલ કરવો હોય તો આઉટ ઓફ આઉટ ઓફ કન્ટ્રી ઘડીક માં જ થઇ જાય છે.
હમ
અને ઘણા બધા કામ આપડે સરળ થઈ જાય છે એના માધ્યમથી
હ ચ
તમારુ શું.
એમ તો હવે મોબાઈલ હોવો જરૂરી છે કેમકે અમુક લોકો પૈસા ભી કમાય આવે પરથી પછી આપડે હમણાં જે વાત કરીએ મોબાઈલ પરથી કરીએ છીએ મોબાઈલ આપણેે વાત ના કરીએ એટલે અમુક અમુક જગ્યાએ તમામાંબાઈલ જરૂરી છે કોન્ટેક કરવા લોકોને જે આપણા ફેમિલી હોય મેમ્બર જે દેશ- વિદેશ માં રેતા હોય તે લોકો જોડે વાત કરી શકાય કે ડાયરેક્ટ મલી ના હકાય. એમ જગ્યાએ વોટ્સમાં વિડીયો કોલિંગ થી એમે થો સર ઓકે ના મારા મામા એવા બધા છે
હમ એટલે કેવાય ને આપડે કે મનિમમ પેલા રિક્વારમેન્ટ કે ચાર રિક્વારમેન્ટ ફરજિયાત માણસને હોય કે જરૂરિયાત હોવી જોઈએ મોટી રોટી કપડા મકાન એવું કાય ચાર વસ્તુ હતી જે એ હજી એ પાંચ એડ
ત્રણ જ વસ્તુ આવે રોજ રોટી કપડા મકાન પાણી
આ પાણી ચાર તો થયું રોટી કપડા મકાન.
હ
એટલે એ રીતે પાચમુ એમાં એડ થઈ શકે મોબાઈલ પણ હોય એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે માણસ ની અત્યારે એ તો હોવું જ જોઈએ એમ
એકદમ સાચી.
જો
તમારે એવું થાય છે કેમ અમુક વાર રાત્રે એવું હોય મ એવું થાય છે. ે તોું એમ છે તૂટી જાય ઉઠું જ જવાનું એમ એવું થઈ પડી જસ
એટલે એવું ન થાય પણ બીજા કન્સેપ્ટ તરીકે ઓલું થાય છેકે કે ઓલું કઈ હિજકી જઝપકી એવું કઈ કેવાય કે હું તો હોય ને તમે જઝકી જાવ ખાલી આમ ચટકો લાગે પણ ઈ નીંદરમાં ને નીંદરમાં તમને. ફીલ થાય કે ના જટકો લાગ્યો એ ખબર છે, પછી એમાંને એમાં સુઈ જવ પણ ઉભા થઈને તમે દોડવા માંડો. એવું કઈ એ રીતે નઈ એમ.
એવુ ના હોય એવુ એટલે અમુકને એવું થાય, મને તો કેવા થાય કે ત્રણ વાગ્યે ઉઠી જવાય મારાથી. પણ એમ સાયન્ટિફિક રિજન એવું છે. કેમ એવું કેસ કે ત્રણ થી પાંચ ને મને ખબર નહિ સમ્થિંગ કેટલા બ્રહ્મ મોર ચાલુ થઈ જાય. બ્રાહ્મણનું મૂરત કે ખબરની એવું કંઈક હોય.
એને જે સૂર્ય ઉગતો હોય ને એના રાઈટ બે કલાક પેલા થી તમે. ઉઠી જાવ એટલે ઈ બહ્મમૂરત કેહેવાય ન્યાથી. પાંચ સુર ઉગે ત્યાં સુધી નો સમય ને.
હમ.
એટલે એ સમયમાં એમાં થાયું ઘણી વાર તમે. જાગતા હોય ત્યારે એવું થઈ શકે, ધારોકે હું દરરોજ પાંચ વાગે જાગતો હોય. તો મને પાંચ વાગે કદાચ કંઈક કારણોસર ન ઉઠી શકું તો એક વાર યાદ તો આવે કે પાંચ વાગી ગયા છે. અને બીજું એક પણ કન્સેપ્ટ છે કે રાતે તમે સુતા હોય એલમ એલારમ ન મૂક. એની જગ્યાએ ખાલી એમ કહીદો મગજ માં ત્રણ વાર કે ચાર વાર રપીટ કરી. મારે સવારે પાંચ વાગે ઉઠવાનું છે પાંચ વાગે ઉઠવાનું છે પાંચ વાગે ઉઠવાનું છે. તો ઓટોમેટિક પાંચ વાગ્યા તમને યાદ આવી જશે કે એક વાર ઉઠી જશો એમ પાંચ વાગ્યા પેલા જ તે.
હમ.
એટલે આવું થઈ શકે છે. હમ સાડા દસ મિનિટ એક જ મિનિટ કરી નાખએ.
સૌથી યાદગાર પ્રવાસ થયો રહ્યો.
સૌથી યાદગાર પ્રવાસ. સૌથી યાદગાર પ્રવાસમાં તો એક વાર કચ્છમાં એક સામત્રા. નામની જગ્યા છે, ન્યા મંદિર છે શક્તિ શક્તિ સ્થળ કરીને. એ જગ્યા બહુ જોરદાર છે એકાવન શક્તિ પીઠ નાન નાના એ. કાવન મંદિર ફરતે છે વચ્ચે જગ્યા છે એ આખું જંગલ માં એક સ્ટેટ છે રછનું. સ્ટેટ વાળા લોકો એ રાજ રાજવી પરિવાર આખું બનાવેલું છે. એ પ્રેમના પ્રતીતમાં ઈ રીતે બનાવેલું છે મંદિર જંગલ ની વચ્ચે છે નેયાં.
મગર હોય ને મગર નું ઓલી છે અભયારણ તરીકે અભયારણ. બહુ જોરદાર છે.
એ ખાડી બી મને યાદ છે બવ કમ્પલીટ. મારું તો રાજસ્થાન અમે રાજસ્થાન મેવાડી.
હા.
સાડા અગિયાર થઈ ગયા છે.